હલો એકદમ મજામાં તમે કેમ છો ઘરના બધા સારા તો છે ને?
હા એકદમ સારા. છે તમારા ઘરે બધા કેવા છે સારા છે ને?
એકદમ સારા છે બધા.
હા હમણા તો તમે જાણો જ છો કે હમણા તો હું તમને ફોન કર્યો કે કે હમ તમે ઓનલાઈન શોપિંગ ન ખૂબ માત્રા ખુબ વધી ગઈ છે. શું તમે ઓનલાઈન શોપિંગ ન કોઈ અનુભવ કરેલો છે હમણા.
હા ઓનલાઈન શોપિંગ તો હમણાં શું હોય કે મતલબમાં અમે ઓનલાઈન શોપિંગમાં વધારે ઉપયોગ કરીએ છીએ કારણ કે ઓનલાઈન શોપિંગમાં શું હોય કે પ્રાઇસ ખૂબ જ વધારે ઓછી હોય છે અને ઘર બેઠા હમણાં તો ડિલિવરી આપી જાય છે જેથી કરીને અમારે કોઈ પણ જગ્યાએ જવું ન પડે. યોગ્ય રીતે કામ થઈ જતું હોય છે પરંતુ ઓનલાઈન શોપિંગમાં એ વસ્તુ પણ આપણે જોવું જોઈએ કે કાપડનીડું આપણેે ઘરેથી જોઈ શકતા નથી અને આ બધી વસ્તુઓનો આપણે ભય રહેલો હોય છે પરંતુ એ વસ્તુની પણ હમણાં આપણે બહુ મગજમારી કરવી ન જોઈએ. કારણ કે હમણાં તો એ વસ્તુ છે કે સાત દિવસમાં રિપ્લેસ પોલિસી છે મતલબ કોઈ પણ વસ્તુ આપણે લેશું તો આ સેવન ડેઝમાં આપણે તેને રિપ્લેસ કરી શકીશું તો જો આપડે કોઈ પણ વસ્તુ લઈએ તો તેને સાત દિવસમાં આપણે રિપ્લેસ કરી શકીએ તો એ બાબત આપે કોઈ પણ ધ્યાન લેવું જોઈએ. અને યોગ્ય રીતના કોઈ પણ વસ્તુ સારી ન હોય ફાટેલી હોય કાપડ રાહી હોય આપણને ન ગમ્યું હોય તો તેને આપણે રિપ્લેસ કરી શકીએ છીએ.
બરાબર જ છે એટલે કે મેં પણ અનુભવ તો કરેલો છે. પરંતુ મેં પણ ઓનલાઈન એટલે કે આપણે જે આપણે ફોન પર ઘણા બધા સમાચાર સમાચાર આવે છે ન્યૂઝ આવે છે કે આપણે ઓનલાઈન શોપિંગ એટલે અમુક એક જણે ઓનલાઈન શોપિંગ કરેલી અને પછી જે વસ્તુ એ લોકો મંગાવેલી હતી. તે નથી નીકળેલી એના અંદર કઈ બીજું નીકળેલું પછી એ લોકો જે એ લોકો અનબોક્સિંગ કરવા માટે એટલે અનબોક્સિંગ જયારે કરેલું જે વસ્તુ મંગાવેલું અને ત્યારે એ લોકો વિડીયો નથી એટલે પ્રૂફ પણ નથીતું અને પછી તે પાછા રિટર્ન નથી કરે એ લોકો એટલે કે જયારે પણ આપણે ઓનલાઈન શોપિંગ આપણે કરીએ. એ તો પછી આપડણે વિડીયો ડર ખૂબ જરૂરી જ છે. એટલે મેટો ખુબ ઓછો હ ઓનલાઈન શોપિંગ કરું છું તો તમે આવું કોઈ કરેલું તમારી સાથે કોઈ આવી દુર્ઘટના કઈ બનેલી કે આપણે જે વસ્તુ ખરીદીએ તો આપડણે વિડીયો બનાવો જરૂરી છે કે નહી જરૂરી છે.
હા ભાઈ આપડે વિડીયો બનાવી લેવું જોઈએ કારણ કેટલીક એક વાર એ લોકો માનતા નથી હોય છે અને તમે એવું કર્યું એવું એ લોકો માને છે. જેથી કરીને આપડે વિડીયો બનાવેલું હોય તો આપણને ખુબ જ એવું સારું રહે અને યોગ્ય રીતે આપણે એને આપણે સબૂતમાં બનાવી શકીએ કે અમે જેવું ખોલ્યું લેઓ તે પહેલાથી અંદર એવું હતું એવું બાબત કેટલીક વાર ફોન જેવો આપણેે લઈએ છીએ. ઓનલાઈન તો ત્યારે એવું કેટલીક વાર થતું હોય છે ફોન ના બોક્સમાં એ લોકો કઈ બીજું જ કઈ મૂકી આપેલું હોય અને જે આપણે વિડીયો ના ઉતર્યું હોય તો એ લોકો કહે કે મતલબ અમે તો ફોન જ મકલેલો હતો પરંતુ એવું ક આવી ગયુ. પરંતુ જો આપણે વિડીયો બનાવલું હોય તો જ આપણે કરી શકીએ છીએ અને ખૂબ જ સારું એવું રહે છે જેથી કરીને આપણે વિડીયો બનાવવુ જ જોઈએ.
હા એ તો એજ કે કારણ કે મેં પણ ઘણી બધી સોશિયલ મીડિયા પર આવું સાંભળેલું કે ઓનલાઈન આવું બધું નીકળેલું ગમે તે વસ્તુ એ વસ્તુ ખરી બીજું જ નીકળેલું અને આપણને એટલા બધા પ્રોટોકોલ પણ આપે છે કે તમે જે વસ્તુ ખરીદ જે વસ્તુ ઓનલાઈન મંગાવો છો તો તેનો પેલા અનબોક્સિંગ કરવા પહેલાં તમે આ વિડીયો બનાવો ખૂબ જરૂર છે. કારણ કે જે કંપની હોય છે ફ્લિપકાર્ટ હોય છે એમેઝોન હોય છે તે પહેલાં એ જોય છે કે એ લોકો શું કરેલો વિડીયો આપણે કરેલો હોય તો એ લોકોને બતાવ્યું હોય તો એ લોકો માને છે. કારણ કે એ બધી કંપની એમ તો સારી પણ છે પરંતુ આવઈ ગમે તે વસ્તુ નીકળી આવે છે ત આપ ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે અને મારા ઘરના એટલે કે મારા ઘરે ઓનલાઈન શોપિંગમ તો વધારે કરે છે પરંતુ હું તો ખૂબ ઓછી કરું છું જે મારા ઘરના જે લોકો છે તે લોકોમ ઘર વાપરાસ માટે બધી વસ્તુ ખરીદે છે જેમકે વોશિંગ મશીન છે પછી આ જેમકે એસી સી એસીમાં તો તમે જાણો છો કે આપણે જેટલું અમ દુકાનમાંથી ડિઝઇન કરીએ એટલું સારું જ છે એટલે ઘણા બધા પ્રકારની જે વ ઘર વર વસ્તુ છે તે આપણે ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે કારણ કે એમ તમે જાણો છો કે ડિસ્કાઉન્ટ પણ મળી રહે છે કારણ કે જે આપણે જે દુ દુકાનમાં જઈને જે આપણે શોપિંગ કરીએ તેના કરતાં તો આપણને દસ ટકા વીસ ટકા જેટલું ઓછું મળી રહે છે પરંતુ આપણે રૂબરૂ જેટલી ખરીદી કરીએ આપણા માટે સારું જ છે એ તો ખૂબ જરૂરી છે અને વોરંટી ગેરંટી પણ આપણે કેટલી આપી કેટલું આપણે વાતચીત કરી શકીએ કે એટલું સારું જ છે કારણ કે ઓનલાઈન આપણે જે શોપિંગ કરીએ તેમાં તો આપણને અ લી તો ખુબ ઓછી જાય ઘરે બેઠા બેઠા કરી શકીએ છીએ અને જેમકે પ્રોટોકોલને આપણે જેટલું આપણે ધ્યાનમાંખીને કરીએ તેટલું આપણા માટે સારું છે. અને બીજું તો ઓનલાઈન શોપિંગ માટે મે હું એકવાર એમ જે કપડાંની શોપિંગ કરેલી જેમકે એકવાર દિવાળી તહેવાર આવેલી હતી ત્યારે ને ઓનલાઈન શોપિંગ પર એટલે કે ઓનલાઈન પેલુ ઉપર કપડા મંગાવેલા હતા અને ત્યારે તો મને જે કપડાંની ક્વોલિટી અંદર ફોટામાં દેખાયેલી હતી તેટલી તો હતી પરંતુ આમ સાઈઝમાં જે મને જે પ્રોબ્લેમ પડેલો હતો જેથી કરીને સાઈઝમાં આપણે એક્સેલ જેમ મંગાવલી હતી તે એમ આવી ગયલી હતી. ને પરંતુ જે સાઈઝમાં જે એક મન આવી ગયું છે જેથી કરીને કઈ નહીં એમ એટલે કે એ ધ્યાન રાખવ ખૂબ જરૂરી છે એ થોડી ઘણી તકલીફ પડી જ છે પરંતુ ઓનલાઈન શોપિંગ એ સારી પણ છે અને ઓનલાઈન શોપિંગ શોપિંગ કરતા તો તમે ઓનલાઈન અને ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ કરી શકીએ છીએ. એટલે જે પૈસાની ચૂકવણી છે તે આપણે ડાયરેક્ટ ઓનલાઈન ઓનલાઈન પણ કરી શકીએ છીએ. અને એ લોકો જે સગવડ આપે છે એમ કે કેશની પણ સગવડ આપે છે એટલે ઓનલાઈન ડિલેવરી એ લોકો કરી શકે છે અને આપણે જયારે ડિલેવરી કરવા આવે છે બોય ત્યારે આપણે જ્યારે પૈસા કેશ આપી શકીએ છીએ એટલે કે એ બધી સુવિધા પણ આપે છે. અને જે આપણે જે ઓર્ડર કરેલો હોય અત્યારે કેટલા દિવસ માટે એ લોકો રાખે છે એટલે કે કેટલા દિવસ પછી આપણને મળશે તે પણ એ લોકો ફોનમાં જ બતાવી દે છે અને ક્યાં કેટલા ક્યાં સુધી પહોંચ્યું તે પણ મેપ દ્વારા એ લોકો બતાવી દે છે એટલે કે સારું પણ છે એમ અને ઓનલાઈન શોપિંગનો બીજો અનુભવ તો મારા ઘરે તો બધા એમ તો સારી રીતે કરે છે, પરંતુ અમારા ગામડામાં જે બીજા પરિવારના લોકો છે, તે ખૂબ ઓછા કરે છે અને એ લોકોને એટલું બધું જ્ઞાન નથી ઓનલાઈન શોપિંગનું અને એ લોકો મોસ્ટ ઓફલી રૂબરૂની મુલાકાત કરે, એટલે કે જે દુકાનમાં જઈને ખરીદી કરે છે. શું તમારા જે તમારા જે ઘરના લોકો છે તમારા ઘરમાં જે પણ ઘરવપરાસ વસ્તુ છે, એ તમે ઓનલાઈન મંગાવી છે કે પછી એમ દુકાનમાં જઈને જોઈને લાવ્યા છો.
હા. મારી ઘરના લોકો મતલબ માં ઓનલાઈન પેમેન્ટ ખુબ ઓછું ઉપયોગ કરે છે, પરંતુ અ હું જો છે ઓનલાઈન પેમેન્ટ વધારે ઉપયોગ કરું છું, કારણ કે ઓનલાઈન પેમેન્ટમાં મને ખુબ જ વધારે એવું સારી રીતના યોગ્ય ખબર પડે છે, પરંતુ મારા ઘરના લોકોને યોગ્ય રીતના ખબર પડ આવતું નથી, જેથી કરીને ઓનલાઇન પેમેન્ટ માં સારી રીતના ઉપયોગ કરી શકું છુ, જેથી કરીને હું મારા ઘરના લોકો ને પણ ઓનલાઇન પેમેન્ટ શીખ થયુ હમણાં તો એટલે એ લોકો પણ ઉપયોગ કરતા થઈ જશે
હા. એ તો છે જ કારણ કે તમે જાણો છો કે, ઓનલાઈન શોપિંગમાં તો તમે બીજું તો એ જ છે, કે આપણે બ્લિકીટ છે પછી બીગ બાજર છે. ઘણી બધી એપો હોય. છે. તેમાંથી આપણે ડાયરેક્ટ જ આપણે જે ઘર વપરાશ વાળી જે વસ્તુ અનાજ છે. ઘર બધ જે વસ્તુ બનાવવા માટે કોઈ પણ આપણે જેમ કે નાસ તો જોઈએ, તે પણ આપણે ઓનલાઈન દ્વારા મંગાવી શકીએ છીએ અને સરળતાથી આપણને મળી રહે છે અને આપણે એટલે ઓનલાઈન વસ્તુ પર જે મંગાવયે છેએ, તેની આપણે સૌપ્રથમ એક્સપાયરી ડેટ જોવી ખૂબ જરૂરી છે. કોઈ પણ વસ્તુ લાવે તો આપણે એક્સપાય એક્સપાયરી જે ડેટ આપેલી હોય છે, તે આપણે જોવી ખૂબ જરૂરી છે અને આપણે જેટલું એમ અ જેમકે ઘણી બધી બજારો છે, બ્લિકિટ છે, પછી બિગ બજાર માર્કેટ છે, તે પણ એપો છે, પરંતુ આપણા જે શહેરના નજીક એવા ડીમાર્ટ છે, તે પણ આપણે ત્યાં પણ આપણે બધી વસ્તુ મળી રહે છે અને ત્યાં આપણે જઈને જેટલું લાવીએ તો આપણા માટે સારું જ છે કારણ કે ઓનલાઈન શોપિંગ કરતા આપણે એ ઘર વપરાશ વસ્તુ છે, અનાજ છે, કઠોળ છે, પછી શાકભાજી પણ આપણને ઓનલાઈન તો મળી જ રહે છે, પરંતુ આપણે જેટલી શાકભાજી આપણે જેમકે જેટલી દુકાનમાં જઈને આપણે ખરીદીએ, શોપ પર જઈને ખરીદીએ તેટલી આપડા માટે સારું જ છે અને બીજું એ જ છે ડીમાટ તમને કીધું કે ડીમાટમાં પણ નાય ઘણી બધી ઘર વપરાશ વસ્તુ છે. આપણને મળી રહે છે. શું તમે આવી કોય આમ આવી એપ છે બ્લિંકિટ છે, બિગ બજાર માર્કેટ છે અને તેમાંથી તમે કોઈ શાકભાજી છે, કે અનાજ છે એવું વસ્તુ ખરીદેલુ ઓનલાઇન.
અ ઓનલાઈન પેમે ઓનલાઈન તો અમે ખુબ જ વધારે એવી ખરીદી પણ કરીએ છીએ કારણ કે ઓનલાઈન ખરીદી કરવાથી, આપડા પૈસા બચી જાય છે અને ખુબ જ એવી સારી રીતના થઈ જાય છે, કારણ કે ઓનલાઈન ખરીદી કરવાથી કે હુ મતલબ ઘરે આવીને એ લોકો બધું આપી જ માંગવેલી. એ વસ્તુ માટે ખુબ સારું લાગ્યું અને કેટલીક વાર તો એવું પણ થયું છે કે, મતલબ માં સેવન દિવસ માં રિપલેસ પોલિસી મા આપ્યે છે અને સેવન દિવસ માં રિપ્લેસ પોલિસી થઈ પણ ગઈ છે, જેથી મને ખુબ જ વધારે સારું લાગ્યું. મે જયારે મારી વાત કરું તો મેં મતલબ માં જયારે, મારી એક ટી શર્ટ મગાવેલી મગાવી હતી અને ત્યારે ટીશર્ટ મતલબ માં નાની આવી ગઈ તો, નાની આવી ગઈ તો મે શું કરું? રિપ્લેસ પોલીસીમાં નાખયુ અને સાત દિવસની અંદર રિપ્લેસ કરી માં આવી ગયું. સાત દિવસ પણ ના લાગ્યા અને ત્રણેક દિવસ માં રીપલેસ કરીને નવી ટીશર્ટ આપી ગયા હતા અને ખુબ જ એવું મને સારું લાગ્યું કારણ કે ત્રણ દિવસની અંદર લોકો રિપ્લેસ કરીને આપી જતા હોય તો, આપણને તો ખુબ જ સારું લાગ્યું અને ઘર બેઠા આપી ગયા હોય.
હા. એ તો છે જ કેમ કે એ લોકોની પોલિસી છે કે, આટલા દિવસમાં એ લોકો રિટર્ન કરી દે છે ને એટલે એને કરતા પહેલા પણ કરી દે છે અને ઓનલાઈન શોપિંગ માટે તો, બીજું એજ છે કે આપણે બીજું મે ઓનલાઈન શોપિંગમાં જમવાનું પણ મંગાવેલું હતું, જેમકે ઝોમેટો છે. અને ઘણા બધા પ્રકારના અ ચેપ. છી તેના પરથી આપણે ખાવાનું મંગાવી શકીએ છીએ, જેમ કે ઘણા બધા ફાસ્ટ ફૂડ છે, પછી બધી ગુજરાતી થાળી છે, પંજાબી થાળી છે એ બધા ઘણા પ્રકારની વાનગીઓ આપડે ઝોમેટો દ્વારા આપણે મંગાવી શકીએ છે અને મારે હું પણ એક વાર તો મંગાવેલુ તું, પરંતુ આ એમ ઝોમેટો પરથી આવેલું તે એમ તો ટાઈમ પ્રમાણે આવી જાય છે, પરંતુ ઠંડુ થઈ જાય છે અને એટલો બધો ટેસ્ટ પણ નથી લાગતું, એટલે કે જેટલું આપણે ઘરે જેટલું ઘરે બનાવીને ખાઈએ તે આપને એટલા માટે સારું જ છે અને ઓનલાઈન ઓનલાઈન આપણે સોશિયલ મીડિયા પર કે, પછી ટીવી પર આપણે તમે સાંભળ્યું જ છે કે આવી બધી તે ઓનલાઇન અને જે ખાવા વાળી જે એપો છે ઝોમેટો છે, એ પણ ફૂડ ડિલિવરી, જે એપ છે તેમાં પણ જીવ જંતુ નીકળેલુ એવા ઘણા બધા પ્રકારના આપણને વિડીયો જોવા મળે છે અને ઘણા પ્રકારના આપણે બધું જોવા પણ મળે છે, જેથી કરીને આપણે આવી બધી એપો પરથી ખાવાનું મગાવું ટાળવું જ જોઈએ અને જેટલું આપડે ઘરે ઘરે એટલે ઘરનું ખાઈએ તે આપણા માટે શરીર માટે ખુબ સારું જ છે, એ તો તમે માનો જ છો ને, તમે પણ ઘરનું જ ખાતા હશો ને આમ તો.
હા ભાઈ મેં તો બધું ઘરનું જ ખાવશું અને બારનું ખાવાનું ખુબ જ વધારે ટાળું છું, કારણ કે આપડે બહારનું ખાવાથી આપડી તબિયત પણ બગડી જતી હોય છે અને બહારનું ખાવાનું વધારે પૈસાનું પણ હોય છે, કારણ કે બહારનું ન ખાવું જોઈએ અને જેથી કરીને આપડી સેહત પણ સારી રહે જેથી આપણેે ઘરનું જ ખાવાનું ખાવું જોઈએ અને બહારનું ખાવાનું ન ખાવું જોઈએ. આપણે ઓનલાઈન આપડે ખરીદી કરીએ એ વસ્તુ પણ સારું છે, પરંતુ જો આપણેે યોગ્ય વસ્તુ જોઈને જ લઈએ ને તો, આપણને ત્યારે વધારે સેટિસ્ફાઈંન થાય છે, પરંતુ ત્યારે શું કે પૈસા વધારે ચુકાવવા પડે છે, એ બાબત પર પણ આપડે વધારે ધ્યાન આપવું જોઈએ.
હા એ તો છે જ એટલે ઓનલાઈન શોપિંગનો આપણે અનુભવ તો લેવો જ જોઈએ, કારણ કે ઓનલાઈન શોપિંગ આપણા માટે જ એટલે કે જે આપણે કોઈ ઘરે બેઠા, આપડે કોઈ બીમાર પડેલા હોય તો પછી આપણે ડાયરેક્ટ ત્યાં જવું ન પડે સારી રીતે ઓનલાઈન શોપિંગ થી આપણે કોઈ પણ મેડિકેટ પરથી આપણે દવાઓ છે ગોળીઓ જ આપણે સારી રીતે મળી રહી છે એટલે આ ઓનલાઈન શોપિંગ નો અનુભવ કરવો ખુબ જરૂરી છે અને સારું મળયે આપડે પાછા કોઈ વાર પણ ઓનલાઈન શોપિંગ વિશે કોઈ પણ નવી માહિતી આવશે તો હું તમને જણાવીશ.
હા ભાઈ ચાલો મળ્યે.
હા